હ આવે.
હા બોલો બોલો હા હા હા બસ તમે કેમ છો.
બસ હું પણ મજામાં. આ તો હું વિચારતી હતી કે આજકાલ આપણા દેશમાં સમાનતા અને સમાન અધિકારની કેટલી જરૂર વધી ગઈ છે.
હા એ તો
કારણ કે દરેક મનુષ્ય જન્મથી સમાન ગૌરવ અને અધિકાર ધરાવે છે અને કોઈ વ્યક્તિ સાથે જાતિ ધર્મ લિંગ ભાષા કે પ્રદેશ અથવા આર્થિક સ્થિતિના આધારે ભેદભાવ ન થવો જોઈએ કારણ કે આજકાલ આપણે જોઈએ છે કે આપણે વ્યક્તિના વ્યક્તિત્વ એના સ્વભાવ કરતાં પણ વધારે એને એની જાતિ ધર્મ એનું લિંગ ભાષા અને એની આર્થિક સ્થિતિના આધારે ઓળખતા હોઈએ છીએ તો એ અને એવી જ રીતે આપણે એને એની સાથે વ્યવહાર પણ કરતા હોય છે તો એ એક સારી બાબત નથી કારણ કે લોકશાહીનું સૌથી મોટું મૂલ્ય સમાનતા જ છે અને સાચો વિકાસ ત્યારે જ શક્ય બની શકે જ્યારે દરેક વ્યક્તિને સમાન તક અને સમાન અધિકાર મળે
હા એ તો ઘણી સાચી વાત કીધી અને ભારત પણ વિવિધતાનો દેશ છે અહીંયા આપડે અને ધર્મ ભાષા સંસ્કૃતિઓ અને પરંપરાઓ છે આ વિવિધતાની તાકાત છે પણ વિવિધતા સાથે સમાનતા જાળવવી પણ આપણા માટે એટલી જ જરૂરી જો સમાજમાં દરેક વ્યક્તિને આમ સમાન અધિકાર અને સમાન સમાન બને શકીએ આપડે
સાચી વાત છે અને સમાનતા એટલે દરેક વ્યક્તિને અ કોઈ પણ પ્રકાર અ ન અ શું કે કોઈપણ પ્રકારના તફાવત વિના સમાન સન્માન અને ન્યાય સાથે વર્તવું જોઈએ આપડે એને કોઈ પણ રીતે એના સાથે તફાવત ન કરવો જોઈએ અને એનો અર્થ એ નથી કે બધા લોકો એક સરખા છે પરંતુ દરેકની પોતાની ક્ષમતા મુજબ આગળ વધવાની સમાન તક મળવી જોઈએ.
હા તો સાચી વાત છે સમાનતા ના આમ તો આપણને એક સરખા થવ આપણો અર્થ નહી પણ દરેક વ્યક્તિ મા અલગ છે. પરંતુ દરેક નું મૂલ્ય તો સમાન જ છે.
સાચી વાત છે અને સમાન અધિકાર એટલે દરેક નાગરિકને કાયદા હેઠળ સમાન અધિકાર મળવા અધિકારો મળવા જેમ કે શિક્ષણનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતા મતદાનનો અધિકાર સમય સમાન ન્યાય મેળવવાનો ધિકાર અને રોજગારીની તક પણ સમાન મળવી જોઈએ બધાને
હા એ તો સાચી વાત કીધી અને ભારતનું બંધારણ આમ દરેક નાગરિકને આમ સમાન ન્યાય અને સમાનતા નો અધિકાર આપવો પડે છે તે કોઈ પણ વ્યક્તિ સાથે આમ કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર એ લોકો ની આમ વાત સાંભળતો
સાચી વાત છે અને સમાનતાનું અ મહત્ત્વ એ છે કે જો સમાજમાં એકતા વધસે તો ભેદભાવ એની જાતે જ ઓછો થઈ જઈશે અને લોકો વચ્ચે વિ વિશ્વાસ વધશે. અને વિકાસને પણ પ્રોત્સાહન મળશે કારણ કે દરેક વ્યક્તિની પોતાની પ્રતિભા બનાવવાની તક મળશે અને દેશમાં માનવ શક્તિનો સંપૂર્ણ ઉપયોગ થઈ શકશે અને સામાજિક ન્યાય પણ અ મળી રહે કારણ કે ગરીબ મહિલાઓ અને વંચિત વર્ગોને આગળ વધવાની તક મળે. તમે કીધું એમ લોકશાહી મજબૂત બનશે એના કારણે કારણ કે દરેક નાગરીનું સન્માન થાય છે.
હા બઉ સાચી વાત છે. ને સમાનતા આપડા માટે જરૂરી પણ છે. આપણા સમાજમાં ન્યાય ત્યારે દરેક વ્યક્તિને આમ સમાન તક મળે. અને કોઈ પણ જાત ના એમના જોડે અન્યાય ના થાય તો એ આપણા સમાજ મા ટે જરુરી છે
અને ખાસ કરીને તો અહ ભરતીય બંધારણ દરેકમાં અહ નાગરિકને સમાનતાનો અધિકાર આપે છે. અને એનો મુખ્ય સિદ્ધાંતો તો અહ કાયદામાં કાયદા સમ અહ સમક્ષ બધા સમાન જ છે. અને ધર્મ, જાતિ, લિંગ અથવા જન્મસ્થળના આધારે પણ ભેદભાવ ન કરવો જોઈએ. અને આજકલ જે બધા જ લોકોને એક તકલીફ છે, કે દરેકને સરકારી નોકરીમાં સમાન તક મળવી જોઈએ.
હા એ તો સાચી વાત કીધી તમે. અને આજે સ્ત્રી સમાજ ના વિકાસમાં સમાન યોગદાન આપ અને છોકરીઓ પણ શિક્ષણ, રમત-ગમત, લીડરશીપ લોકો ને એવી મળી રહી છે, આપણે દીકરી બચાવો અને દીક આ માત્ર જ નહીં, પરંતુ જરૂરિયાત છે.
સાચી વાત છે એ તો તમારી. અને આજના સમયમાં ઘણા પડકારો પણ છે, જેમ કે જાતિ આધારિત ભેદભાવ થાય છે. તમે કીધું એમ સ્ત્રી-પુરુષમાં અસમાનતા જોવા મળે છે. અને આર્થિક અસમાનતા જોવા મળે છે. ઘણા લોકોને શિક્ષણની પણ સમાન તક નથી મળતી. અને શહેર અને ગામ વચ્ચેનો પણ વિકાસનો ઘણો તફાવત આપણે જોઈએ છે. કારણ કે આજકાલ શહેરો કેટલા વિકસિત છે, પરંતુ અમુક એવા ગામડાઓ છે જેમાં જે અહ આપણી રોજબેરોજની જરૂરિયાત છે એ પણ પૂરી નથી થતી. લોકોને પીવાનું પાણી પણ નથી મળતું. આજ આજે એવા ઘણા બધા ગામડાઓ છે, જેમાં આજે પણ પાણી ભરવા માટે કુવાઓ કે તળાવમાં જવું પડ તું હોય છે. વીજળી પણ નથી અમુક ગામોમાં. તો આ એક ખૂબ મોટો તફાવત છે, કે અમુક જે રોજ બરોજની જરૂરિયાતો છે, એ તો બધાને જ પૂરી પડવી જોઈએ.
હા. ઈ લોકો નો તો એ સમાન અધિકાર છે. વ્યક્તિ ભલે ગામડાનો હોય કે શહેરનો. પણ એ જો નાગરિક છે, તો એનો સમાન જ તક અને સમાન જ અધિકાર મળવો જોઈએ.
સાચી વાત છે.
હા.
અને તમે કીધું એમ, કે સમાન તક અને સમાન અધિકાર મળવો જોઈએ. તો એના માટે અહ ત્યારે જ એ શક્ય બની શકશે, જ્યારે સૌને અહ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે. કારણ કે, જ્યાં સુધી એ લોકો શિક્ષિત નહીં થશે, ત્યાં સુધી એમને પોતાના હક અને તકો વિશે અહ એ લોકોને જ્ઞાત જ નહીં થશે. કારણ કે એમને ખબર જ નહીં છે, કે આ અમારા હકો છે. આ અમ આ અમને અમારા હક છે. અને આ આના માટે અમને સમાનતા મળે છે.
હા, એ તો સાચી વાત છે. અને એ સમયે વિદ્યાર્થીની ભૂમિકા પણ હોય છે. કે દરેક મિત્ર સાથે આપણે સમાન અમુકવાર ઘણા લોકો આમ ભેદભાવ કરતા હોય છે. એવું ન કરવું જોઈએ, કે-કે આ ગરીબ છે. કોઈ પણ જાતમાં આપણે ભેદભાવ ના રાખવો જોઈએ. હંમેશા જયારે કોઈ મિત્ર સંકટમાં કા તો મુશ્કેલીમાં છે. તો એની મદદ કરવી જોઈએ.
સાચી વાત છે અને. અ તમે કીધું એમ યુવાનોની પણ આમાં ઘણી ભૂમિકા છે કે કોઈક ની સાથે. ભેદભાવ ન કરો. થાય. કરવો પણ ના જો ઈ એ અને જો આપણી આસપાસ કોઈ એવું હોય કે જે આવી રીતે. ભેદભાવ કરતો હોય જાતિને લઈને કે આર્થિક પરિસ્થિતિ ધર્મને લઈને. તો એને આપણે ટોકવું જોઈએ અને સમજાવવું જોઈએ કે આવું. એ એનો હક નથી. આવું નઈ કરી શકે એમ. અને સમાનતા અને માનવ અધિકાર વિશે પણ જાગૃતિ ફેલાવવી જોઈએ. સમાજમાં એક અને ભાઈચારો વધારવાના પ્રયત્નો કરવા જોઈએ અને દરેક વ્યક્તિનો. અ આદર કરવો જોઈએ.
હા એ તો, ઘણી સાચી વાત છે. અને આપણેે પણ જોઈએ. દરેક વ્યક્તિ ને પસંદ હોય તો એ બધું અલગ અલગ. આપડે. ફુગ્ગામાં જોઈએ, તો ફુગ્ગામાં બધાને અલગ અલગ રંગ પસંદ હોતો હોય છે. પણ ફુગા ફુગા પરથી નહી, પરંતુ એની અંદરની જે હવા છે. એ એને ઉડાવતીય. આપડે કોઈ પણ માણસ નું મૂલ્ય તો તેના રંગ આર્થિક પરિસ્થિતિ જાતીના આધારે ન. એના જે ગુણો છે એ જે આ આવડત છે એનામાંથી. હા તી જ છે એનાથી જોઈ
તો તમે ખૂબ જ સરસ વાત કરી અને ખૂબ જ સરસ ઉદાહરણ સાથે કર્યું
હા.
અને અઇ સમજવું જોઈએ કે શું સમાનતા એટલે બધાને એક સરખું આપવું. એવું તો નથી. પરંતુ સમાનતા એટલે દરેકને સમાન તક આપવી. કેમ કે કેટલીક પરિસ્થિતિમાં પાછળ રહી ગયેલા લોકોને. આગળ લાવવા માટે વિશેષ સહાયની જરૂર. પડી શકે છે. જેથી તેઓ પણ સમાન તકનો લાભ લઈ શકે.
હા, એ તો સાચી વાત.
અને સમાનતા એટલે આપડે માત્ર અધિકાર મેળવવાનું નઇ હોતું, પરંતુ જે બીજાના અધિકારો છે. એનું પણ આદર સન્માન કરવા જયારે દરેક સમાન સમ્માન મળે ત્યારે તે સાચા અર્થમાં. એને ક્રમીક છે
સાચી વાત છે. અને. સમાનતા અને સમાન અધિકાર કોઈપણ વિકસિત અને ન્યાયી સમાજનો પાયો છે. જ્યારે દરેક વ્યક્તિને સમ સન્માન. ન્યાય અને તક મળશે. ત્યારે જ દેશનો સાચો વિકાસ થઈ શકશે.
હા એ તો ઘણી સાચી વાત.
અને જ્યાં સમાનતા હોય છે. ત્યાં સાચી સ્વતંત્રતા અને વિકાસ શક્ય બને છે અને. દરેક વ્યક્તિ સવ અ સમાન. અને સન્માન અને સમાન તક આપવી એ જ સાચી માનવતા છે.
હા ઘણી સાચી વાત કીદી તમે. અને સમાનતા અને સમાન અધિકારે કોઈ એક વ્યક્તિ માટે તો નઇ આ હોતો પરંતુ એ સમગ્ર સમાજના વિકાસમાં પર આધાર રાખે છે.
હા સાચી વાત છે અને જો સમાનતા લાવી હોય તો આપડે મહિલાઓને પણ સમાન તક આપવી પડશે જેવી આપડે પુરુષોને આપ પીએ છીએ. ક અને કાયદાઓનું પણ ક કડકપણે અ પણે પાલન થવું જોઈએ. અને ભેદભાવ ભેદભાવ સામે અવાજ ઉઠાવવો જોઈએ અને અવાજ ઉઠાવ્યા પછી આપડી જે સરકાર છે એણે પણ એવા કડક પગલાં લેવાં જોઈએ કારણ કે ફક્ત અવાજ ઉઠાવાથી અ કોઈ એક વાતનું નિવારણ નથી આવી શકતું પણ સામે વાળું જેમ કે આપડી સરકાર છે એ પણ જો આપડે જવાબ જવાબ આપશે આપડા પ્રશ્નોનોના તો જ એનું કોઈ નિ નિરાકરણ થઈ શકશે અને માનવતા અને પરસ્પર આદરની ભાવના વિકસાવવી જોઈએ. જેથી સમાનતા આપડે લાવી શકીએ.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે વાંધો નઈ સારું સારું ચલો
હા હા સારું ચલો
આ